બેન્કિંગ અને ડિઝિટલ ચુકવણીની સુવિધાઓને કારણે લોકોના રોજિંદા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. જેના કારણે ઘના કામ ઝડપથીઝથી પૂર્ણ થઈ જાય છે.
હવે નાની કે મોટી રકમને લેવર ડેવર માટે લાંબી જોવાની જરૂર પડતી નથી કારણ કે ઘણી સુવિધાઓ ઘર બેઠા જ ઉપલબ્ધ થઈ જાય છે.
આ સુવિધાને કારણે લોકોના સમય બચે છે. અને વિવિધ પ્રકારની જગા પણ ખૂબજ સારી રીતે કરી શકાય છે.
સાથે સાથે દરેક લેવડ દેવડ ના હિસાબ વ્યવસ્થિત રીતે સચવાયેલો રહેતો હોય છે.
મને તો લાગે છે કે પદ્ધતિઓ લોકોમાં નાણાકીય આયોજન કરવાની સમજણ. અને વધારે છે અને બજેટ તરફ વધુ ધ્યાન દોર્યું છે. સાચી વાત.
કારણ કે જ્યારે દરેક ખર્ચ સ્પષ્ટ હિસાબ દેખાય છે ત્યારે બિનજરૂરી ખર્ચ પણ નિયંત્રણ રાખી શકાય છે.
જોકે આ સુવિધાઓ લાભ લેતી તે વખતે વ્યક્તિએ પોતાની માહિતીની સુરક્ષા અંગે હંમેશા જાગૃત રહેવું. ખુબ જ જરૂરી છે.
હા કોઈ અજાણી વ્યક્તિ સાથે ગુપ્ત માહિતી વહેંચવી ન જોઈએ. અને દરેક પગલું સાવધાની પૂર્વક ભૂરવું જોઈએ.
યોગ્ય સમજન અને સાવચેતી સાથે ઉપયોગ કરવામાં આવે ને તો આ વ્યવસ્થા લોકો માટે ખુબ જ ઉપયોગી અને લાભદાયક સાબિત થઈ શકે છે.
ખરેખર બે બેન્કિંગ અને ડિજિટલ ચુકવણી સુવિધાઓ જીવનને વધુ સરળ અને ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા મહત્વનું યોગદાન આપ્યું છે.
મને તો સૌથી સારી વાત એ લાગે છે, કે પૈસા જમા કરાવવા. મોકલવા કે મેરવવા માટે દરેક વખતે શાખામાં જવાની જરૂરતી નથી. જેના કારણે ઘણો સમય અને બચત બચે છે.
હા, ખાસ કરીને જયારે કોઈ અગત્ય નો કામ હોય ને. ત્યારે ઝડપથી રકમ ની લેવડ દેવડ થઈ જાય છે.
બે લોકો રોક કર રકમ સાથે. રાખતા હતા. પરંતુ, હવે તે જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય છે. અને લેવા દેવા વધુ સરળ બની ગાય છે.
ફરવાની ચિંતા પણ ઓછી થઈ ગઈ છે.
મને લાગે છે કે, આ સુવિધાઓ ગામડા અને શહેર વચ્ચેનું અંતર પણ થોડું થોડું ઓછું કર્યું છે. કારણ કે બંને જગ્યાએ, લોકો તેનો લાભ લઈ શકે છે.
યોગ્ય માર્ગદર્શન મળે ને, તો દરેક વ્યક્તિ આ સુવિધાઓ નો લાભ લઈ શકે છે.
જોકે કેટલીક વાર, લોકો પૂરતી માહિતી વગર ઉપયોગ કરે છે, જેના કારણે મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.
એટલા માટે જાગૃત્યને સમજણ ખૂબ જરૂરી છે. જેથી લોકો સુરક્ષિત રીતે, દરેક સેવાનો ઉપયોગ કરી શકે છે.
જે સુવિધા અને સુરક્ષા બંને ને ધ્યાન રાખવામાં આવે ને. ત્યારે આ પદ્ધતિઓ ખરેખર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.
હા, અને ભવિષ્યમાં આ માં વધુ નવી સુવિધાઓ આવશે તો લોકોના જીવનમાં વધુ સરળતા અને ઝડપ આવશે.
આજના સમયમાં લોકો પોતાની આવક, ખર્ચ અને બચતનું આયોજન વધુ સારી રીતે કરી શકે છે. કારણ કે દરેક લેવલ દેવલનો વિગતવાર હિસાબ સરતાથી ઉપલબ્ધ રહે છે.
હા, જયારે વ્યક્તિને પોતાના ખર્ચની સ્વચ્છતા જાણકારી મળે છે ને ત્યારે તે બિનજરૂરી ખર્ચ ઘટ વધુ સારી રીતે
હા સંવેધના, એક મોટો ફાયદો એ પણ છે. કે કોઈ પણ સમયે, પોતાની રકમની સ્થિતિ વિશે માહિતી મેળવી શકે છે. જેના કારણે, આયોજન વધુ સરળ બને છે.
સાચી વાત.
મને લાગે છે કે નાણાકીય બાબતોમાં, પારદર્શીતા વધારવામાં પણ આ પદ્ધતિઓનું મહત્વનું યોગદાન રહ્યું છે.
નોંધાયેલા હિસાબ ઉપલબ્ધ રહે છે, જેના કારણે ગેરસમજ થવાની શક્યતા ઓ છી રહે છે.
સાથે-સાથે લોકોમાં નવી તકનીકી એવી છે. જાણવાની અને તેનો યોગ યોગ્ય ઉપયોગ કરવાથી રસ પણ વધ્યો છે.
બિલકુલ નવી સુવિધાઓને સમજવાથી લોકો પોત તાના રોજિંદા કાર્ય વધુ સરળ અને અસરકારક રીતે કરી શકે છે.
યોગ્ય માહિતી સમજણ અને સાવચેતી સાથે એ અસુુવિધાનો ઉપયોગ કરવામાં આવે ને તો દરેક માટે લાભદાયક બની શકે છે. મને લાગે છે કે બેૈગીક અને ડિજિટલ ચુકવણીઓ એ લોકોમાં નાણાકીય સ્થિત વધારી છે.
ખર્ચ અને બચતનો હિસાબ સરળતાથી જોઈ શકાય છે.
કારણે ઘણાક કામ ઝડપથી પૂરા થઈ જાય છે અને સમયની બચત પણ થાય છે.
ઘની મોટી ચુકવણીઓ માટે વધારે મહેનત કરવી પડતી નથી.
લોકો પોતાની જરૂરિયાત મુજબ વિવિધ સેવાઓનો લાભ સરળતાથી લઈ શકે છે.
રીતે કરી શકાય છે.
જોકે દરેક સુવિધાનો ઉપયોગ સમજદારી અને સાવચેતી સાથે કરવો જરૂરી છે.
હા પોતાની માહિતી સુરક્ષિત રાખવી અને અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. ખરેખર, બેંકિંગ અને ડિજિટલ ચુ કામણી એ જીવનને વધુ સરળ અને સુવિધાજનક બનાવ્યું છે.
આજકાલ ઘણા લોકો રોજંદા જીવનમાં અસુવિધાનો ઉપયોગ કરી પોતાના કામ સરળ બનાવી રહ્યા છે.
લેવડ દેવડ ઝડપથી પુર્ણ થાય છે અને સમય પણ બચે છે.
પૈસા એ
સાચું કહ્યું. દરેક ખર્ચ અને આવકની માહિતી સરળતાથી જોઈ શકાય છે.
આ કારણે લોકો વધુ સારી રીતે બચત નું આયોજન કરી શકે તે
હા અને બિન જરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય છે.
યોગ્ય માહિતી હોય ને તો સુવિધાઓનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે.
સાથે-સાથ ઉક્ષાના નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
સમજતાપુર્વક ઉપયોગ કરવામાં આવે ને તો ઘણી મુસ કેલીઓથી બચી શકાય છે.
ખરેખર.
બેંકિંગ અને ડીઝીડલ ચુકવણીના કારણે લોકોના ઘણા કામ હવે વધુ સરળ બની ગયા છે.
હા હવે ઘણી સેવાઓ માટે લાંબી રાહ જોવાની જરૂર રહેતી નથી.
સમયની બચત થવાથી લોકો બીજા મહત્વના કામ પર વધુ ધ્યાન આપી શકે છે.
અનેલ
આ સુવિધાથી સરળ સંચાલન કરવું વધુ સરળ બન્યું છે.
દરેક વ્યક્તિએ અસુવિધાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવો જોઈએ.
સુરક્ષા અંગે
યોગ્ય ઉપયોગથી આ સુવિધાઓનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે.
છે
પૈકિક અને રિઝધલ ચુકવણીની સુવિધાને કારણે લોકોના રોજિંદા જીવનમાં ઘણી સરળતા આવી છે અને ઘણા લોકો ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે.
હવે દીદી વિવિધ પ્રકારની ગર્વ બે પ્રક્રિયામાંથી જરૂરતી નથી જેના કારણે લોકોનો સમય પણ બચતો હોય છે.
આ સુવિધાને કારણે લોકો પોતાના નાણાકીય કાર્યો વધુ સુવ્યવા રીતે સાંભળી શકે છે અને દરેક ખર્ચ પણ નજર સમક્ષ રા ક સકેે છે
સાચી વાત કારણ કે દરેક લેવડ દેવડનો હિસાબ ઉપલબ્ધ રહે છે જ્યાં કારણે આયરન કરવું વધુ સરળ બની જાય છે.
મને લાગે છે ક્યા પદ્ધતિઓ લોકોમાં બચત અને જવાબ અર ખર્ચ કરવાની પણ વધારી છે
હા જ્યારે ખર્ચ ન સ્પષ્ટ ખ્યાલ રહે ત્યારે વ્યક્તિ પોતાના પૈસાનો વધુ યોગ્ય ઉપયોગ કરી શકે છે
જો કે સુવિધા લાભ મેરાવવા માટે સુરક્ષા અંગેની જાણકારી અને સવજતી રાખવી પણ એટલી જ જરૂરી છે.
સાચું. પોતાની મહત્વની માહિતી સુર ક્ષિત રાખવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે અને વિશ્વાસ સાથે સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.
યોગ્ય સમજણ અને જવાબદારી સાથે આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે ને તો દરેક માંથી ખુબ જ લાભદાયક થી શકે છે.
હ. ને યોગદાન આપે છે.
હજના સમયમાં ટૈકિક અને ડિજિટલ ચુકવણીની સુવિધાઓણ લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ બની જાય છે કારણ કે તેનાથી ઘણા કાર્યો સરતાથી પૂર્ણ થઈ શકે છે. હા.
ધાબ ડથી સગવ મળી જાય છે ઉપયોગી સાબિત થાય છે.
હવે લોકો પોતાના નાનાનું આયોજન વધુ સારી રીતે કરી શકે છે કારણ કે દરેક વિવરણની સબ સરળતાથી ઉપલબ્ધ રહે છે.
મળે છે તેને વ કરી શકે છે.
મને લાગે છે કે આ સુવિધાઓએ લોકોમાં નાણાકીય જાગૃતિ વધારવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
વિ વધુ વિજ માત્ર
જોકે કોઈ પણ નવી વસ્તુ અનલાભ મેળવવા માટે તેને યોગ્ય માહતી ખૂબ જરૂરી છે.
બિલકુલ. યોગ્ય સમજ રાખવાથી હ લાભદાયક બની શકે છે.
જો દરેક વ્યક્તિ જવાબદારી, પૂર્વક અપદ્ધતિનો ઉપયોગ કરે ને તો નાના કક કાર્ય વધુ સરળ બની જાય છે. હા.
ડિજિટલ સુવિધા હોય અને વ્યવસ્થિત છે.
પેક અને ડીઝિટલ ચૂકવવાની સુવિધાઓ. લોકોના જીવનમાં એવી સફળતા લાવી છે, કે હવે ઘણી નાણાકીય જરૂરિયાતો ખૂબ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકે છે.
યાન આપી શકે છેે. ઘણીત સરસ ગઈ છે.